હલો. હા. હલો કેમ છો.
એકદમ મજામાં શું કર્યો છો હમણા.
કઈ નઈ અત્યારે હાલના સમયમાં તો અત્યારે તો વેકેશન પડી રહ્યું છે એટલે ઘરે શું.
બરાબર અમે અમે ભ કે ભ બેઠેલા છે આરામથી અને આધુનિક યુગમાં તમે રહ્યા છો
હા સાચી વાત છે. અત્યારના આધુનિક સમયમાં તો હવે તો નાણાંનો ખુબ જ ઓછો ઉપયોગ છે અને બધા ઓનલાઈન પેમેન્ટ અને ડિજિટલ પેમેન્ટ નો જ ખૂબ ઉપયોગ કરે છે અમારા ઘરે પણ એવા ઘ બધા જ હવે તો ઓનલાઈન પમે ન ઉપયોગ કરતા શીખી ગયેલા છે તમારા ઘરેને પણ ઓનલાઈન પેમેન્ટ જ કરતા હશે ને બધા.
હા ઘન્ટ કરે છે સારી રીતેે અમારા ઘર કોઈ પણ પ્રકારનુંર્ લાઈટ બિલ એટલે કોઈ પણ પ્રકારનું જે આવે છે ઘર મામાન પ્રકાર બધા જ ત અમે ઓલાન જ કરી દ છ અને રોકણ ન વવહાર ખબ છે. અને અરે. વ્યાય છે. એમાં બ ઉપયોગ કરે છે. ત્યાં અમેલ પેમેન્ટ કરી જેલો ઓછોાય તેલો અમારા માટે સારું છે કારણ કે આપટલેમેન્ટમાં ઘણી બધી સુવિધાઓ મળી છે ડિસ્કાઉન્ટ મળી રહે છે શું તમારા પપ્પાનો કોઈ વ્યવસાય ત આનો ઉપયોગ કરો છો.
હા અમારા ઘરે પણ ડિજિટલ પેમેન્ટનોો જ ઉપયોગ થાય છે અને હવે તો રોકડનો વ્યવહાર ખુબ જ ઓછો જેવો થઈ ગયો છે કારણ કે જે્યારથી ડિજિટલ પેમેન્ટનોો ઉપયોગ થાય છે ત્યારે બધા ઓનલાઈન જ પેમેન્ટ કરે છે બધા સ્કેનર ચુકવણીઓ કરે છે જેથી કરીને ડાયરેક્ટ ખાતામાં પૈસા પડી જાય છે એ ખુબ સારી બાબત છે કારણ કે એમાં પૈસા રોકડ સાચવા પડતા નથી ડાયરેક્ટ એ આપણા બેંકમાં જ જમા થઈ જાય છે બરાબર ને.
હા કારણ કેટલ પેમેન્ટ એ આપડે કરીએ તો ખુબ સારું છે અને અમારા પરિવારમાં પણ ઘાન્ટ વધ કરે છે જેથી કરીને રોકડમાં ઘો ઓછી જેથી કરી ઘરે ચોરી થવાનો ભય પણ ઓછો આથી કરીને પેમેન્ટરા જે વ્યવસાય કરે છે જે વ્યાપાર જે કરે છે ત્યાં પણ ખુબ સારી રીતેનો ઉપયોગ થાય છે કારણ કે જે ગ્રાહક આવે છે તે વધારે પડતા એટે છે અમુક લોકો આવે છેે જાય છે. ્ જે ખરીદી કરે છે ધંધા માટે તે વધારે પડતા રોકડ વ્યવહાર કરે છે કારણ કે જે અમે ખરીદી કરીએ છેએ તે આમ દૂર થી માલ અને અ ઘાક ઓનલાન ટ્રાન્સફર કરી દેએ છીએ કારણ કે ઓનલાઈન પેમેન્ટ ના લીધે આપણે ઘર બેઠા આપ બીજાના. નાખી દએ છી જેથી કરીને આપણે ત્યાં જવું પડતું નથી અને વાહન વ્યવહાર ન ખર્ચ પણ બચી જાય છે શ તમે આવ કોઈ પ્રકાર ખરીદી કરી છે એ મોકલવા હો પૈસા તે પ્રકારનો કોઈ વ્યવહાર કર્યો છે તમે.
હા અમે પણ હવે જે પણ ખર્ચા છે લાાઈટ બિલ છે અને જે પૈસા ભરવાના છે હોય છે, તે દરેક અમે ઘરેથી દરેક તમામ પ્રકારના બિલો કરિયાણાના બિલો બધા અમે ઓનલાઈન જ ભરી દઈએ છે. જેથી કરીને અ ચૂકવણીમા રોકડા પૈસાની જરૂર પડતી નથી અને ડિજિટલ પેમેન્ટ એ ખૂબ સારી રીતે અમે ઉપયોગ કરીએ છીએ, કે સૌ પ્રથમ તો અમારી ઘરે ડિજિટલ પેમેન્ટ કોઈને બહુ આવડતું ન હતું પરંતુ મને મારા મોટ ટા ભાઈ છે એમણે મને ડિજિટલ પેમેન્ટ વિશે ખુબ સારી રીતે જાણકારી આપી પછી, મને એ સારી રીતે કાળજી આપી અને એ મને શીખવાડ્યું અને પછી મેં પણ શીખી ગયો અને મારા ઘરના તમામ વ્યક્તિઓને મેં ડિજિટલ પેમેન્ટ પ પ્રત્યેની જાણકારી આપી અને શીખવાડી દીધી. પહેલા તો મારા ઘરે બધા અ એમ બીક લાગતી હતી કે ડિજટલ પેમેન્ટથી વધારે પૈસા કપાઈ જતા હશે અને એક ગેરલાભ તરીકે ઉપયોગ થશે એવું બધા મારી ઘરે ડરતા હતા, પરંતુ હવે અત્યારે તો ખુબ જ સારી રીતે એનું ઉપયોગ પણ કરે છે અને એ એક ખુબ સારી બાબત છે જેથી કરીને મારા ઘરના દરેક વ્યક્તિને ડિજટલ પેમેન્ટની જાણકારી પણ મળી ગઈ અને ખુબ સારી રીતે એ લોકો ઉપયોગ પણ કરે છે.
હા એ તો છે જ કારણ કે આપણે ડિજિટલ પેપર ને આપડે એગ સાચીવીને આપડે. સરળ ઉપગ કરીએ તો જોઈએ જો આપને જ્ઞાન ન હોય તો પછી જાણ. થ જાય છે કે ખા હો રકમ ભૂલ થઈ ગ હોય પછી આપ ગમે એટલે આપણે પાછા માંગવું એટલે કે મામાંગી શકીએ પરંતુ વ્યક્તિને આપ. પછી કોઈ વાપર રિટર્ન ન પણ કરે એમ નાખી દઈએ બીજાના ખાતામાં આપ ભૂલવાણે વ્યવાર કરીેન્ટમાં આપણે રકમ લખીએ બરાબર જોવી જોઈએ, અને પછી જ વ્યવહાર કરવો જોઈએ અને તમે જાણો છો કે સારી રીદા એટલે ફોન પર જોવા મળે છેટધાલા પૈસાખ. આવે છે અને આપણેે તે પૈસા ભલું કરવા માટે આપ એકાઉન્ટ નંબર નાખીએ છે. આપણા બેંક એકાઉન્ટ માંથી એ લોકો જે ફ્રોડ કરેલું છે એવુ બધ પૈસાઉથી જોઈ. તમારા કઈ આવું થયેલું છે તમારા હાથે?
ના અમારી ઘર એવું ના થયેલું કારણ કે અમે ધ્યાન થી કાળજી આપલી, હા મારા મોટા પાપ્પા સાથે એક વાર એવું થયેલું હતું એમણે ઓનલાઈન પેમેન્ટમાં જે બિલ ચુકણી ભૂલથી જે રિસપ્ટ નંબર છે તે એક નંબર એમને ભૂલથી ખોટો નાખ દીધેલો હતો જેથી કરીને પૈસા બીજાના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયલા હતા એ ખુબ જ મોટું એક તકલીફ આવી ગયેલી હતી પણ એમાં બિલ નાનું જ હતું બે હજાર ત્રણ હજારનું જ હતું પરંતુ એ પણ પૈસા બીજાના અઉન્ટમાં જ રહેલા હતા પરંતુ પછી તે વ્યક્તિ સામે વાળા વ્યક્તિ સારા હતા અને બેંકમાં જાણકારી કરી હતી જેથી કરીને તે પૈસા પાછા અમને રિટર્ન કરેલા હતા, પરંતુ આ ખુબ ધ્યાન રાખવું જોઈએમે કીધું તેમ ફાયદા પણ હોય છે અને ગેરફાયદા પણ હોય છે. એ આપણે બાબતનું ધ્યાન રાખવું જોઈએ, ઘણી વાર શું છે કે જે ઓનલાઈન પેમેન્ટમાં જે નંબર હોય છે અને જેમના ખાતામાં પૈસા આપણે મોકલવાના હોય છે જો કોઈ વાર સ્કેનર ન હોય તો આપણે તેમના નંબરથીને એવી રીતે પણ. પેમેન્ટ કરીએ તો ત્યારે તે પેમેન્ટમાં આપણે નંબરની યોગ્ય કાળજી રાખવી જોઈએ, યોગ્ય ચકાસણી કરવી જોઈએ બંને સાઈટ પૈસા જયારે મોકલવા લેવડ દેવડ થાય ત્યારે તે સામે વાળાને જે ખાતાઓ. અને તેમની નામ આઈડી નું એકદમ યોગ્ય ચકાસણી કરીને પછી પૈસા મોકલવા જોઈએ, જેથી કરીને પૈસા કોઈ ખોટા વ્યક્તિ ના હાથમાં ન જતા રહે ખોટા અકાઉન્ટમાં ન જતા રહે અને જેમની પાસે આપણે પૈસા પહોંચાડવાના હોય છે એમને જ પહોંચે એ બાબત આપણે ધ્યાન રાખવું જોઈએ અને એ બાબતનું ધ્યાન રાખી દઈએ તો આપણે ખુબ સારી રીતે પેમેન્ટ કરી શકીએ છીએ, આપણે ખાલી પેમેન્ટમાં ધ્યાન રાખવું જોઈએ અને યોગ્ય કાળજીથી જ આપણે હંમેશા પેમેન્ટ કરવું જોઈએ એ આપણી ફરજ છે જેથી કરીને આપણે એના જે ગેરફાયદા છે તેથી આપણે બચી શકીએ બરાબર ને.
હા એકદમ બરાબર કારણ કે એ તો છે જ કારણ કે ડિજિટલ પેમેન્ટમાં આપણે મોસ્ટ વધારે વધારે મહત્વનો છે ઇન્ટરનેટ કારણ કે ડિજિટલ પેમેન્ટ કરવું હોય તો નેટ હોવું ખૂબ જરૂરી છે નેટવર્ક આપણે પેમેન્ટ કરીએ અ્યારે આપણા પે મોબલમાં કે કોઈ પણ પ્રકાર ન જેલો હશે આપણે ની મેળ એમ ઘણાય આપડે બીજા ને એટલે આપ કોઈ પણ પ્રકાર પૈસા નાખવા હોય તો આપણે નાખી શકીએ જેથી કરી અને આપડે એ જ કે ને નેટવર્ક બવ સારું જોઈએ અને અમારા સાથે પણ એક વાર થયેલું કે પૈસા એટ હોલમાં કેલા હતા ત અમે રોકડ લઈ જ નીકળ ઓનલાઈન જ કરવા વિચાર્યું હતું પછી અમે જમીને બેઠા એટલે જમીને પ્યું પછી બિલ્યું અમે ઓનલાઈન પેમેન્ટ કર્યું ત્યાં અમારું ન્ટરનેટ બર પકડતું ન હતું એક કલાક જો નીકળી ગયો પછી ટ્રાન્સફર થયેલા હતા અને આવું બધું તફલી પણ થાય છે શું તમારે સાથે એવુ કાય થયેલું છે.
હા સાચી વાત. છે આ એમાં સૌથી મહત્વનો ભાગ તો નેટ નો હોય છે નેટવર્ક નો અમે પણ એક ડુંગર વિસ્તારમાં ફ ફરવા ગયેલા હતા ચોમાસામાં ત્યારે અમે પણ રોકડા પૈસા ૈ ઓછા લઈ ગયલા હતા જેથી કરીને ઓનલાઈન પેમેન્ટ જ કરીશ એવી રીતે લઈ ગયલા હતા પરંતુ ડુંગર વિસ્તારમાં પણ હું ઘણી જગ્યાએ નેટવર્ક ન ખુબ જ ઈસ્યુ થાય છે અને તે કારણે ઓનલાઈન પેમેન્ટ થતું નથી અને જે ડીઝલ પેમેન્ટ છે એનો આપણે ઉપયોગ નહી કરી શકીએ કારણ કે ઇન્ટરનેટ વગરે નેટવર્ક વગરે ખૂબ જ તકલીફ જણાય છે એટલે નેટવર્ક હોવું ખૂબ જરૂરી છે એમાં નેટવર્કનો એક ખૂબ જ મહત્ત્વનો ભાગ છે ઇન્ટરને ડિજિટલ પેમેન્ટમાં અને જે નેટવર્ક છે એ નેટવર્ક ઇસ્યુના કારણે આપણે ડિજિટલ પેમેન્ટ કરી શકતા નથી જો નેટ ઇન્ટ નેટવર્ક ન હોય તો આપણે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વાપરી જ નથી શકતા અને એ એક પ્રકારનું નક્કામું જ ગણાય છે નાનું એટલે એમાં ડિજિટલ પેમેન્ટમાં સૌથી થી મહત્વનો ભાગ નેટવર્ક ના હોય છે એટલે નેટવર્ક હોવું ખૂબ જરૂરી છે અને તે સમયે જ્યા ડુંગર વિસ્તારમાં ગેલા ત્યારે અમને તકલીફ પડેલી હતી કારણ કે ત્યાં ખુબ જ એવું ઓછું નેટવર્ક પકડે છે જેથી કરીને પેમેન્ટ થવાનું ખૂબ જ અમને મુશ્કે ઉકેલી બની ગયેલી હતી અને પછી અમે થોડા ઘણા પૈસા લઈ ગયેલા હતા ત્યારે તે અમને કામ આવેલા હતા એટલે ડિજિટલ પેમેન્ટમાં નેટવર્ક જરૂરી છે બરાબર ને.
પેમેન્ટ કરી શકીીએ એટલે ઘણી બધી હોય છેડટ કાર્બટ પ્રકારનું હોય છે તે માટે નથી ઓનલાઈન પેમેન્ટ કરીએિજટલ પેમેન્ટ તે માટે જોઈ જ છે આથી મોટા મોટા વ્યવસાય કરતા જે વેપારીઓ છે તે પણ વધારે ઉપયોગ બંધ જ કરે છે કારણ કે જેટ પ્રકાર જેટલા ઓછા પ્રમાણ રોકાણ વ્યવહાર કરીશું તે લોકોને એ માટે ફાયદો છે જેથી કરીને આજના આધુનિક ગામ માટે સારું મળ્યા આપડે એટલે કોઈ પણ બધું મળશે એટલે ઓલા બીમારી વાતચીત કરી સુધી વા
હા સાચી